હલો.
હેલો.
હલો નમસ્તે બેન. કેમ છો તમે?
હલો.
હલો નમસ્તે બેન.
એક એક સેકન્ડમાં. હા આ રિ દો આવે છે દો મિનિટ હા શું બોલો છે.
હમ હમ!
અરે કઈ ક કઈ હોય. કચું નથી બસ એ પોચો થોડો બાકી છે લગાવું છે. આ મેં કઈ કર્યું છે કી એરફોન તો કાનમાં ડાલ્યા છે ને પે ફોનમાં ઘુસે નથી તમે બોલ્યો અવાજ તો આવેખ ઊંડી ઊંડી કયયો આવે છે કઈ ગયયો છે
અરે હું બી કત્રી ભાઈ મને ભી એ છે મારે લારે ભી એ કઈ દ જે બ ભુલી જઉ છું આવાજ કાટી જા છે
ત મે વહી સોચ્યું બાર તો મેં બોલ્યો કઈ કું આવાજ કુને હો છે પછી બોલી છે ગ રે પીન તો હાથમાં
અમને તો થોડા ઘણા મેન્ટલ. ચાવી વગેરે, બધી દિમાગ ચાલે છે ને. મને તો આજકાલ ચીજો ભૂલવાની અતલી આદત પડી છે કે, કઈ ચીજ ક હું ને, ભૂલી જઉ શું પછી? પછી યાદ આવે છે કે, કાં રખી છે, કાં રખી છે, ચક્કરમ ખોટી વવી છે ને, પસે. અને પછી. કીધ આવે છે કે, મત અટલું દિમાગ કઈ કામ નહી કરે છે, મારા નથી. કઈ મતલબ ન છે, દિમાગ નું હ.
હા, અ બાર પિયર જોઈ છે ને, તો પિયરમાં. હ, કાન ના ઘણાનું દોરા પહેલ રય છે, તો ઘણા ન તો આ ખોલું છે, અને કાન બી એ ખોલું છે, તો કાન મે બીજા પેન ના છે ને. તો આજી બી ની પે કેટલા દિવસ હોઈ જાય છે ને, મને એ કે ભી રુ, આવણ હાલ ત કાન દૂ. નથી પહેર્યા, જું ખરું છે, તેનું છે, તેનું.
તંબોલી જાઓ. મારો એ જ છે, કદી મને બી. ચુડિયા બદલવાનું છે, તો હા, બદલું બદલું. ભ જવશે ભૂલી જાઓ છો.
વુસ્ તો
તો પછી કોણ કેવા છે, તમારી ચુડિયા. પછી કોણ કોણ કે છે, તમારે એક મેં પાંચ ચુડી એક મેં તમારી તીન ચુડી. એ કેવી એ સબ કેવી ને, પછી મને લાગે છે. હા, યાર અબ ત કામ બદલું છું.
વાળ હમ તો ભૂલવાનું એટલી મજા થઇ ગઈ છે.
હા, ભૂલવાનું મતરું છે મારે બી.
હા, પેલી તો બોલે છે. હ, પે તો બોલે છે કે, એજમું હો છે કે, જો એજમે હ છે ને. હ, વધારે મને હને, બોલવાી બીમારી હોય છે, લેકન અ તો અ કઈ સમજી નથી આવે, જવાન જવાન લોકો નહી આવવા લાગી. એમાં.
હા. કમલદાસ ના ઘરે સબ બેઠે છે, મે એકદમ પ પચવાર લઉં છું મને દેખે છે ભોન. નાગીરે વ છેી દ
કોણ બેટાર છે ભગ મુ દર
બંટુદાાસ બેન ચાર પાંચ જણા બેઠા છેજ ક્યાં બેટા છેટલી વાત હો એ જ વા
એવી બેઠર છે કે, કામ કરાતા હોયલા, જો બેઠ ગયા છે.
હ.
આજુ હે તો, કઈ નથી કે હે કઈ.
હસ તો કઈ નથી, આશે એકમ કાલે. અ કાલ વહી તો, તો કાલ તેઓ સુઈ ગયા હતા ને કાલે? ક્યાં સુઈ ગયા હતા?
સુોઈએ દવ તો આ સુ કાલ સુરે સુ સુ ગ્યા
હમ.
હમ.
મારે તો ઘર સામની જ પડે છે તો સબ દેખે છે એ.
હમ, દક બો કઈ નથી.
યું બહાર સફેાઈ કરું છું તો દેખાવે છે અવરના ઘરમે રહું છું તો દેખાવે છે પણ બહાર આવી છું અ બી.
હમ હમ.
હા બહાર ને, તો ધોવણું પડે છે તો સ દેખાવે છે ઘડી છું બછું.
મે મારે પ્રેમના ને કહે છે કે તમે એ ઓનલાઈન કામ કરો છે.
હમ
તો, હને તો ક સમજ નથી આવે છે તો. મેં બી છોડ્યું છે એક બર કયો છે. એને હ બોલી છે કે એ ઇન્સ્ટોલ કરો છે એને કરો છે.
હમ.
તે તો બોલે કે
કશે. સાચી કું છું મેં બી મોમ અ સામને બાડાામાં છે, તો મેં બી મમલ નું કહ્યું છે ગી રે દખો પૈસાની જરૂર છે, તો તમ ક કામ કરો છો તમે બતાવ છું તમે, કે નહીં ભાવી છે માથું હોડી નહીં વવે છે મારે.
અચ્છા તો અમક માતા ભોરી વાતતો કર છે. પણ એ કરત નથી.
યો ન કરે તે. હમ ન કામ તો ના રય છે આજકાલ, તમારે હા ભ એ તો કરે છે બરાબર નહી કરે છે. કું મતલબ કામ તો બધું છે ઓનલાઈન નું કામ બહ જ છે. તો કરવાનું થઈ જ, દિમાગ ભી થઈ જ. ટાઈ ભ નિકાલનો પડે છે.
બી કય છે પ્રેમનમી તમે હા. મેં બોલ્યું છે તમે કરો છે તો પેલે તો બોલ્યું હા કઈ કરનું કઈ ન કરવ પછી કર્યું નથી. પછી મેં છોડ્યું છે કે ઇન્ટરેસ્ટ નથી એ તો આપણને કુ કેવત છે ફાલતુ.
મેં સોચો પેલા મેં સોચ્યો છ કે તમારે મ્ય વ્ય તો ફ્રી પસે. તમધુ ન આરામ સીટ વેવું જોયું. તો પર પાછું મે સોચ્યું કઈ તો કરે છે એ કરે છે કામ. કરવાનું એને તો સામનું આવે છે કે પેલ કઈ કરું છું પ્રેગનેન્ટ નથી ને?
નથી નથી, પણ ઓને ઇન્ટરેસ્ટ નથી બોલું
અમે કહીએ છેએ કે તમે પ્રેગ્નેન્ટ હો કે નથી મેમ કે આ તમારે જો બી હોવે જો હોવા દઈજો તમે હો ગયો. ટાઈમ મુક તીન સાલ નું ગેપ છે ઓર કે છે.
હમ. બોલો જ છે કે તો મને શદ હોયું ત નથી. હો છે ને તો ભગવાન નહીં હોવે આજે તો ભ ભગવાનને બી જાવે છે
અચ્છા વને રાખીએ તો મને લાગે છે એ બોન ને રેવા દે છે જેને છોટામાં છો લું
નથી નથી એનું કઈ નતી કોઈ નથી રયુ
તો કેવી મને તો મારે આમ મમ્મી કહેવાય કે તમે તો દેવરી લીજા છો ને દેવ રાજા કહી ને તમે હોસ્પિટલની રાખો છો
આ હોસ્પિટલ તો અમે કઈ છે એણને
દેવી દેવતા નું કહી ને બે છેને હોસ્પિટલ પોચવું
મેં બી બોલું છે પણ બોલે કે તમે હોસ્પિટલ ને હોય જાય છે તો વાહ
અરે યે તો અંધવિશ્વાસ છે કોઈ મતલબ નહી છે હોસ્પિટલમાં રાખો મસ્ત કરો તમારે બીપી ભી હમ
એ તમને જ આવાજ કટે અરે મેં સોચું બર્તન સાપ કરું છે અબી ભી કટે છે હલો
આજ તો ખુબ વાતા કરી છે હન હહંન તમે સોચતા હોગા એ હા તમે સોચતા હો કે આ તો ફોન કાઢવાનું નામ જ નહી લેવે છે આ તો ખુબ બાતા કરી છે
નહી નથી નથી મેં તો ખુદ સોચ્યું કે કોલ ખતમ હોવે તો મટે એક હારે મારો કઈ નથી બેન થી કામ કરવે આપી તો ફ્રી ફ્રી તો બેઠે નહી હે ને
તમ તમારુ બાલ્કની નો પોચો લાગી ગયો છેને હ ખાલી કપડા નું કામ પડ્યુંશે બસ કપડાં જે તોલનાનું ને કપડાનું એવું કામ હાપડું નથી પણ કાલે નથી હાપડી તો આજ બી ગભરાવે છે
હમ એ તો કાલે તો હાંપડી છે કાલ તો હાફડી આજ તો દેખ ઉપર ગરમી લાગે તો સ્નાન કરું છે બાકી સારુંવાળુ
મારે હે પર કાલે નથી આપડી તો આજ મોસમ મોશેજ
કાલભી મે કહ્યું કે મેં સ્નાન નથી કરું પણ મેં તો સ્નાન બી કરીયું ને કપડાભી ધોયા
હમ વોઈ તો હમ વો
મૂડ પે ડિપેન્ડ હે ને
હમ શરીર નું યુ બેહેની તો સહી ની લાગે છે
હમ
આજકાલ તો મચ્છર અસવે છે
મચ્છર ને મખીઆ અને બારીશ માં થોડા-થોડા, છોટા-છોટા મેંડક બી આવે છે, ને નાના-નાના મેડક.
મારો ફોન પાણી મેમાં ગીર્યો છે, બા.
ઓ લે.
હમ, કોન પાણી. નહી, નહીં, પોચા ના પાણી એકદમ ઢોળ્યો છે, તો કાન ફોનને લગાવે છે, તો નીચે પડ્યું. હી, હી.
આ બાર પાણી માં ગેરતો ને, તો નુકસાન થઈ જતો.
તો બાલ્ટી જે ખાલી કીધી ને, ફોન પડે ને.
ઠીક રઓ બ હમ તમારા કામ તો નીવડુ ગયું, હવે તો.
સર બાથરૂમમાં કપડા પડ્યા છે, જો ડ્રાય કરના છે, સુખાવ છું બસ. બાકી તો સબ હોયું છે, દીકરી ભી નની રેવસ અમારી. હ ચિલાખ ઉપર કૂજવાના દો ચારાત્ર ગંધા વ છે લાસ નસરમી નાયકું.
હમ.
હા. કકે પગ પૂજવાના થોડાસા ગંદા આવે છે ને, મખ્યા સા વણપી આવે છે.
હમ, હમ.
આધા પગૂ જવા નહી, મખજ અંદર કરે છે.
સાચી.
કકી કઈ આટા ન પગ પૂચા ન કર ઠીક છે બેન, હ.
હા, ઠીક છે.